હલો.
હા હા કેમ છો
બસ મજામાં તમે કેમ છો
એકદમ મજામાં તો આજે એક મને રાસપ્રદ વિશે યાદ આવ્યો કે બચેલા ખોરાક નો ઉપયોગ
હા આ વિષય ખરેખર ઉપયોગી છે આપણા ઘરે ઘણી વાર ખોરાક બચાવી દઈએ છીએ.
હા અને આ ઘણી વારે સીધો ડસ્ટબિનમાં જાય છે અને મને લાગે છે કે આ મોટી સમસ્યા છે એક.
બિલકુલ મને યાદ છે એક નાના હતા ત્યારે ઘરે એક પણ રોટી વેડફાવા દેતા ન હતા.
હા એકદમ સાચી વાત અને
મારા ઘરમાં પણ એવું જ હતું મમ્મી કેતી કે અન્ન નું સન્માન કરવું જોઈએ.
હા એજને આજે લોકો પાસે પૈસા વધુ છે. પણ ખોરાક પ્રતી કદર બહુ ઓછી થઈ ગઈ છે.
એકદમ સાચી વાત તારી અને રેસ્ટોરન્ટમાં પણ લોકો ઘણું ઓર્ડર કરે અને પછી અડધું છોડી દે છે.
હા મને તો આ જોઈને બહુ જ આમ ખરાબ લાગે છે. કેટલાક લોકોને બે વખત નું જમવાનું પણ નથી મળતું.
હા અને તમે ઘરે બચેલી રોટલીનું શું કરો છો?
અમે તો સવારે રોટલીનો ચેવડો બનાવીએ છીએ અહીએ. કાતો ખૂબ સ્વાદિષ્ટ લાગે છે એતો.
વાહ એકદમ સારી વાત છે અને અમે તો રોટલીના લાડવા પણ બનાવીએ છે.
રોટલી ના લાડવા તો મને એટલા ગમેને ખુબ જ ગમે છે તેમાં ઘી અને ગોળનો સ્વાદ અલગ જ હોય છે.
હા અને તમે બચેલા ભાત નું શું કરો
ભાતનું તો હમે ફ્રાઈડ રાઈસ બનાઈ દીએ. રાઈસ કટલેટ કે રાઈસ ઢોકલા પણ બની શકે છે એનાથી.
બિલકુલ અને રાઈસ ઢોકલા વિશે હું પહેલી વાર એકદમ એમ સંભાળી રહ્યો છું.
એટલે રાઇસ ઢોકલા એટલે શું છે કે મારા એક મિત્રની મમ્મી બનાવે છે. બચેલા ભાતનો સરસ મજાનો ઉપયોગ થઈ જાય છે.
હા આ તો ખરેખર એકદમ સર્જનામક વિચાર છે.
હા ખોરાક વેડફાવા કરતા તેના નવુ રૂપ આપવા વધારે સારું લાગે છે.
એકદમ અને તમે નોટિસ કર્યું છે કે લગ્ન પ્રસંગમાં કેટલોક ખોરાક બગડે છે.
હા બહુ જ વધું લોકો બધી વાનગી ટેસ્ટ કરવા માગે છે. પણ પૂરી કરતા નથી.
હા એકદમ અને મને લાગે છે કે પ્લેટમાં ઓછું લેવું જોઈએ અને જરૂર પડતું ફરી લેવું જોઈએ.
હ આ તો એક બહુ સારી આદત છે તમારી. આ રીતે ખોરાકનો બગાડ ઓછો થાય છે.
હા અને કેટલાક દેશોમાં ફૂડ વેસ્ટેજ વિરુદ્ધ જાગૃતિ અભિયાન પણ ચાલે છે.
હા અને કેટલાક રેસ્ટોરન્ટમાં બચેલો ખોરાક પેક કરવા પૂરોતો સ પ્રોત્સાહન આપે છે.
હા આપણા દેશમાં પણ આ સંસ્કૃતિ વધુ મજબૂત થવી જોઈએ.
હમ બિલકુલ ઘરથી આ આદત શરૂ કરવી જોઈએ આપડે.
હા એકદમ. અને બચેલા શાકનું તમે શું કરો છો?
અમ બચેલા શાકમાંથી તો અમે સેન્ડવીચનું સ્ટફિંગ કા તો પરોઠા બનાવી શકી, પરોઠા બનાવી શકીએ છીએ.
હા આ તો મને ખુબ જ ગમ્યું. અને બાળકોને પણ નવી વાનગી જ લાગે.
હહ અને તેઓને ખબર પણ ના પડે. કે આ બચેલા શાકમાંથી બન્યું છે.
હા બિલકુલ. ને ઘની વાર ક્રિએટિવિટી ખોરાક બચાવવામાં મદદ કરે છે.
હમ હું પણ એજ માનું છું. રસોઈ એક કળા છે.
હા અને તમે ક્યારે ફૂડ ડોનેશન વિચે વિચાર્યું છે?
હા આમ કેટલાક એનજીઓ બચેલો. પન સુરક્ષિત ખોરાક જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી આપે છે.
હા એકદમ ખરેખર. અને આ એકદમ પ્રસન્ન્ય કાર્ય છે. એકદમ પ્રસન્ન્ય.
હા ખોરાકનો બગાડ ઓછો કરવો, એટલે મત્ર પૈસા બચાવા નથી. પણ આપડે સંસાધન બચાવા પણ છે.
હા એકદમ સાચી વાત હે ને. ખેડૂતો કેટલી મહેનત કરે છે એક દાણા ઉગાડવા માટે.
તો પછી એટલે જ દરેક દાણાની કદર કરવી જોઈએ આપણે. એક એક દાણાની.
હા અને આજની પેઢીને પણ આ મૂલ્ય સમજાવું જરૂરી છે.
હા એજ ને સ્કૂલમાં પણ ફૂડ વેસ્ટ વિશે શિક્ષણ આપવું જોઈએ આપણે.
હા હું તો સહેમત છું. ને બાલપણથી આદત પડશે તો મોટા ફેરફાર આવશે.
હમ અને ઘરમાં જમતા સમયે જેટલું જોઈએ એટલું જ લેવાનું, વધારે નઈ લેવાનું.
હા એકદમ સાચી વાત. અને આ એક નાની પણ એકદમ આકર્ષણ, એકદમ અસરકારક વાત છે.
હા બિલકુલ. નાની અમથી આદતથી જ મોટા પરિણામ મળે છે આપણને.
હા અને આજની આ વાતથી મને ઘણા નવા વિચારો મળ્યા.
હા મને પણ આમ આજની વાતથી બહુ આમ ઘણા વિચારો નવા નવા મળ્યા. બચેલા ખોરાકને નવી વાનગીમાં બદલવું ખરેખર એકદમ રસપ્રસદ છે.
હા તો ચાલો આપડે આગળની વાત એકદમ સર્જનામક રેસીપી વિશે પણ ચર્ચા કરીશું.
ચલો ચલો.
હહ તો પછી વાતમાં આપણે આમ કહેવાય કે બચેલા ખોરાકનો ઉપયોગ વિશે ઘણી રાસપ્રદ વાત કરી શકાય.
હા અને મને એ વાત પણ ગમે. એ ખોરાક બચાવો એટલે પર્યાવરણને પણ મદદ કરવી કહેવાય છે.
હહ એકદમ અને બિલકુલ. ને તમે ક્યારે વિચાર્યું છે કે એક પ્લેટ ખોરાક પાછળ કેટલું પાણી વપરાય છે?
હા હું એક આર્ટિકલમાં વાંચ્યું કે અન્ન ઉગાડવા ઘણું પાણી અને ઉજરા વપરાય છે.
હોવ એકદમ. અને એટલે જયારે આપણે ખોરાક વેડફી છીએ, વેડફી દઈએ છે. ત્યારે આ બધાં સં એકદમ સંસાધીઓ પણ વેડફી જાય છે.
હહ સાચી વાત છે. અ દ્રષ્ટિકોણથી જોવું તો ફૂડ વેસ્ટ વધુ ગંભીર, બહુ ગંભીર લાગે.
હા એકદમ સાચી વાત અને મારા એક ઓળ એકદમ ઓળખિત દરેક રવિવારે ફ્રી ચેક કરે છે.
શેની માટે?
તેઓ પેલા જોઈ લે છે કે કઈ વસ્તુ જલ્દી વાપરવાની છે અને તેના વધારે મેનુ બનાવે છે.
વાહ આ તો ખુબ પ્રેક્ટિકલ આઈડિયા છે.
હા અને આથી કઈ વસ્તુ ખરાબ પણ નથી થતી.
હા ઘણી વાર આપણેે વસ્તુ ખરીદીએ છીએ અને પછી બૂલી જઈ છીએ.
હા ખરેખર અને ફ્રિજની પાછળ પડેલી વસ્તુ ઘણી વાર એક્સપાયરી સુધી પહોંચી જાય છે.
હા એજ ને મને લાગે છે કે શોપિંગ કરતાં પહેલા લિસ્ટ બનાવી જોઈએ આપણે.
હા એ તો છે જ અને હું પણ એજ કરું છું લિસ્ટ હોય તો જરૂરી કરતા વધી વસ્તુ લેવાતી નથી.
હા ઓનલાઈન ગ્રોસરી એપ્સથી પણ લોકો ક્યારેક વધારે ઓર્ડર કરી દે છે.
બિલકુલ ડિસ્કાઉન્ટ જોઈને ઘણી વાર એકદમ અનવ્યવસ્થક વસ્તુ લઈ લેવાય છે.
હા પછી અનાવશ્યક વસ્તુ લઈ ને પછી વપરાતી નથી.
હા અને તમે બચેલી દાળ નો ઉપયોગ ક્યારે કઈ રીતે કરો?
બચેલી દાલ માંથી દાલ ના પરેઠા અને દાલ નો હાંડવો બનાવી શકાય.
દાલ નો હાંડવો આ તો મને નવો આઈડિયા મળ્યો.
હા તો બઉ આમ સ્વાદિષ્ટ હોય છે એક વાર ટ્રાય કરજો તમે.
જરૂર ને ઘણી વાર રસોઈમાં પ્રયોગ કરવાથી નવી વાનગી મળી જાય છે.
હા પછી ઘરના સભ્યોને પણ નવો સ્વાદ મળે છે.
બિલકુલ ના બાળકો માટે પણ આ સારી રીત છે તેઓ નવી ડીશ જોઈને ઉત્સાહિત થઈ જાય છે.
હા ખાસ કરીને જયારે ડીશ સુંદર રીતે પ્રેઝન્ટ કરી હોય ને ત્યારે.
બિલકુલ પ્રેઝન્ટેશન પણ મહત્વપૂર્ણ હોય છે.
હમ પછી બિલકુલ સેમ વસ્તુ પણ નવી રીતે આપો તો ખૂબ વધુ પસંદ કરે.
બિલકુલ તમે ક્યારે કોમ્યુનિટી ફ્રીજ વિશે સાંભળ્યું છે!
હા કેટલાક શહેરોમાં વધારાનો ખોરાક ત્યાં મૂકી શકે છે.
હા અને જરૂરિયાતમંદ લોકો તેને લઈ શકે છે.
હા આ ખુબ સુંદર વિચાર છે એમ તો.
હા અને આવા પ્રયાસોથી સમાજમાં એકદમ સકારાત્મક ફેરફાર આવે છે.
હા મને લાગે છે કે આપણેે પણ આપણા વિસ્તારમાં આવી પહેલ કરી શકાય.
હા નાના શરૂઆત થી મોટા પરિણામો આપી શકાય છે.
હા એમ ને એક બીજી વાત ઘરે નાના પોર્શન સર્વ કરવા જોઈએ.
હા અને સાચી વાત વધુ જોઈ તો ફરી લઈ શકાય છે.
હા આદતથી પ્લેટ વેસ્ટ ઘણો ઓછો થાય છે.
હા એકદમ સાચી વાત છે તો આજે આ વિષય પર વાત કરીને ખૂબ જ આનંદ આવ્યો.
મને ભી ખુબ આનંદ આયો.
હા તો આપડે જરૂર થી મળીશું એક નવ વીષય પર ચાલો.
ચોક્કસ ચોક્કસ.